ઓ કેમ છો મજામાં?
હા મજામાં બસ મજામાં.
નમસ્કાર.
નમસ્કાર મારો અવાજ સંભળાય છે.
હા સંભળાય છે ને.
હા બોલો.
હવે આજે આપડે દૂર રહેતા સભ્યો સાથી સંબંધો મજબૂત કેવી રીતે રાખવા, એના વિશે વાત કરીશું.
બરાબર સારો વિષય છે.
આજકાલ એક વસ્તુ બહુ બદલાઈ ગઈ છે પહેલા બધા પરિવારના સભ્યો એક જ શહેરમાં રહેતા પણ હવે ઘણા લો કો અભ્યાસ, નોકરી કે અન્ય કારણોસર અલગ અલગ-અલગ જગ્યા એ રહી છે.
હા અને સૌથી મોટો પડકાર એ છે કે અંતર વધે છે, ત્યારે સંબંધોમાં પણ થોડું અંતર આવા લાગે છે.
સાચી વાત છે. પરંતુ મને લાગે છે કે અંતર સંબંધોને નબ ળા બનાવતું નથી. સંવાદનો અભાવ, સંબંધોને નબળા બનાવી છે.
બો સુંદર વિચાર છે, જો નિયમિત વાતચીત થાય તો હજારો કિલો મીટર નું અંતર પણ નાનું લાગે.
સાચી વાચ છે, પરંતુ ઘણા લોકો કહે છે, કે સમય મળતો નથી.
સમય મળતો નથી એવું નથી સમય કાઢવો પડતો હોય છે રોજ માત્ર દસ કે પંદર મિનિટ પણ પૂરતી હોય છે.
હા અને મને લાગી છે કે નાની-નાની બાબતો શેર કરવી પણ ખૂબ જ જરૂરી છે.
ખરું છે, પરિવાર માટે પરિવાર સાથે માત્ર જવાબદારી નય પરંતુ લાગણી નો સંબંધ હોવો જ જોયે.
સાચી વાત છે, જો કોઈ દૂર રહેતું હોય તો એની દૈનિક જિંદગી વિશે પૂછવું પણ મહત્વનું છે.
હા જેમ કે આજે દિવસ કેવો ગયો કામ કેવું ચાલી રહ્યું છે, સ્વાસ્થ્ય કેવું છે.
ઘણી વાર લોકો માની છે કે સામની વ્યક્તિ વ્યસ્ત હસી એટલે ફોન ના કરવો જોઈએ.
પરંતુ એ વિચાર ક્યારેક અંતર વધારી
સાચી વાત એક નાનો સંદેશ પણ ઘણી ખુશી આપી શકે છે.
ખાસ કરીને સવારે શુભેચ્છા કે સાંજે એક સરળ પૂછપરછ પણ સંબંધોને જીવંત રાખે છે.
આજે ટેકનોલોજી પણ ઘણી મદદ કરી છે. જેમ કે વિડીયો કોલ પરીવાર ના ગ્રુપ અને ફોટા શેર કરવાથી નજીક હોવાનો અનુભવ થાય છે.
પરંતુ માત્ર મેસેજ મોકલવાથી જ બધું પૂર્ણ નથી થતું સહજ છું. કારણ ક્યારેક અવાજ સાંભળવો પણ જરૂરી છે.
ક હ સાચી વાત છે. કારણ કે અવાજમાં લાગણી સ્પષ્ટ અનુભવાય છે.
અને વિડિયો કોલમાં ચહેરા પરની ખુશી કે થાક પણ સમજાઈ જાય છે.
એક બીજી વાત પણ મહત્વની છે.
તઈ
દૂર રહેતા સભ્યોને નિર્ણયોમાં સામેલ રાખવા.
આ બહુ જ જરૂરી છે ઘણી વાર લોકો વિચારે છે કે તેઓ દૂર છે એટલે એમનો મત જરૂરી નથી.
પરંતુ એથી તેમને એકલતા અનુભવાય છે.
હા, અને ધીમે ધીમે જોડાણ ઓછું થઈ જાય છે.
સાચી વાત જી. દરેક વ્યક્તિને એવું લાવું લાવવું જોઈએ કે તે પરિવારનો મહત્વપૂર્ણ ભાગ છે .
હોય.
સાચી વાત છે મને તો પરિવાર ની એક પરંપરા જ ગમે છે.
કેવી
અઠવાડિયામાં એક દિવસ સૌ સાથે લાંબી વાતચીત કરવી.
બહુ જ સરસ વિચાર છે.
અને એ દિવસે કોઈ ઉતાવળ નહીં અને કોઈ કામનું દબાણ પણ નહીં.
ફક્ત હાસ્ય, યાદો અને વાતો.
હા અને જૂના ફોટા પણ જોવામાં આવી તો ખુબ જ મજા
હા જૂની યાદો સંબંધોને ફરી તાજા બનાવી દે છે.
એક મહત્વની બાબત છે. એ પણ છે કે માત્ર ખુશી ના સમયમાં જ નહીં પરંતુ મુશ્કેલી એ ના સમયમાં પણ સાથે રહેવું જોઈએ.
સાચું. ક્યારેક એક સહાનુભૂતિ ભર્યો શબ્દ પણ ઘણી શક્તિ આપે છે. છે.
ઘણી વાર તો લોકો મદદ તો કરવા માંગે છે. પરંતુ કેવી રીતે કરવી એ સમજાતું નથી.
ક્યારેક માત્ર ધ્યાનથી સાંભળવું પણ મોટી મદદ હોય છે.
હા સહમત છું. દરેક સમસ્યાનો ઉકેલ આપવો જરૂરી નથી.
પરંતુ હાજરીનો અહેસાસ કરવો ખૂબ જરૂરી છે.
અંતે તો પરિવાર નો અર્થ એજ છે કે કોઈ પણ અંતર હોવા છતાં દિલથી જોડાયેલા રહેવું.
અને સંબંધોને જીવંત રાખવા માટે સતત પ્રયત્ન કરતા રહ્યું.
સાચી વાત છે મને લાગે છે. સંબંધો મજબૂત રાખવા માટે માત્ર સંપર્ક પૂરતા તો નથી એકબીજાના જીવનમાં રસ રાખવો પણ જરૂરી છે.
હા કારણ કે ઘણા લોકો રોજ વાત કરે છે છતાં લાગ લાગણી પૂર્વક જોડાયેલા નથી હોતા.
સાચું ક્યારેક તો પાંચ મિનિટની દિલ થી કરેલી વાત. એક કલાકની સામાન્ય વાત કરતા પણ વધુ અસરકારક હોય છે.
મને લાગે છે કે પ્રશ્નો પણ અલગ પ્રકારના હોવા જોઈએ.
એટલે?
માત્ર જમ્યા કામ પૂરું થયું એટલું જ નહી પણ આજે તમે સૌથી વધારે શું ખુશી આપી એવા પ્રશ્નો પણ જોય. જરૂરી પૂછવા જોઈએ.
સાચી વાતચી વાહ. આ તો બહુ જ સુંદર વિચાર છે તમારો.
કારણ કે આવા પ્રશ્નોથી વ્યક્તિ ભૂલીને વાત કરે છે.
ઘણી વાર લોકો પોતાની ચિંતા કે તણાવ છુપાવી લે છે.
હા. અને પરિવાર ને ખબર જ પડતી નથી કે અંદરથી શું ચાલી રહ્યું છે.
એઈ માટે વિશ્વાસનું વાતાવરણ બનાવવું ખૂબ જ જરૂરી છે.
જેથી કોઈ પણ વ્યક્તિની સંકોચ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શક કે.
મને લાગે છે એ પરિવારમાં આશ્ચર્યજનક નાની નાની બાબતો પણ કરવી જોઈએ.
જેમ કે?
જેમ કે કોઈ ખાસ દિવસ વગર પણ શુભેચ્છા નો સંદેશ મોકલવો જોઈએ.
હા અથવા કોઈ જૂનો ફોટો મોકલીને યાદો તાજી કરવી જોઈએ.
એથી વાતચીતનો એક નવો વિષય પણ મળી જાય છે.
અને લાગણીનું જોડાણ મજબૂત બને છે.
મને તો એક નવી રીત પણ ગમે છે
હા અને અ કઈ રીત?
મહિને એક વાર ઓનલાઈન પરિવાર સાંજ રાખવી.
એ બહુ રસપ્રદ લાગ્યું મને.
બધા પોત પોતાની જગ્યાએ બેસીને જોડાય અને વાતો કરી
એમાં રમતો પણ રમી શકાય.
હા. પ્રશ્નોત્તરી યાદો અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થઈ શકી.
આવી પ્રવૃત્તિઓ સંબંધોમાં નવી ઊર્જા લાવે છે.
ઘણી વાર તો લોકો કહે છે. કે દૂર રહેનારા સભ્યો ધીમે ધીમે બદલાય જાય છે.
બદલાવ તો દરેક માં આવે છે.
હા પરંતુ એ બદલાવને સ્વીકારવો જોઈએ.
એકદમ સાચું સમય સાથે દરેકની પ્રાથમિકતાઓ બદલાય છે.
તેથી તો અપેક્ષાઓ પણ વાસ્તવિક હોવી જોઈએ.
નહી તો નાની નાની બાબતો માં ગેરસમજ ઉભી થાય છે.
જો કોઈ તરત જવાબ ના આપે તો ખરાબ માનવું ન જોઈએ.
કારણ કે દરેકની જવાબદારીઓ અલગ હોય છે.
પરંતુ લાંબા સમય સુધી મોવ પણ સારું નથી.
સ સહમત છું સંબંધોને સતત પાણી આપતા રહેવું પડે.
આ સરખામણી બહુ ગમ
કારણ કે છોડની જેમ સંબંધો પણ કાળજી માંગે છે.
હા. અને કાળજી વગર ધીમે ધીમે નબળા પણ પડી જાય છે.
હા સા
સારું. હવે આપણેે આના વિશે ખુબ સરસ વાતો કરી. હવે ફરી બીજા ટોપિક પર કરીશું.
સા પડી મળીશું.
ચોક્કસ આભર.